બસ મજામાં.
ખરેખર શાંતિની કેટલી કિંમત છેને અત્યારે તો સમજાય છે જારે આપણે ઘોઘાટ હેરાન કરે તને ખબર છે ગઈ કાલે રાત્રે પેલા ડી જે ના અવાજ ન કારણે આપ આપણા દાદી ની તબિયત બગડી ગેલી હતી. તેમને બ્લડ પ્રેસરની તકલીફ છે. અને ગભ્રહ્મણમાં ગભરામણ ધબકારા બી બઢી ગયા હતા.
અરે રે આ તો બહુ ગંભીર વાત કહેવાય હોસ્પિટલોની આસપાસ પણ લોકોનો હોન ના પાટિયા હોવા છતાં ફોન હોન વગાડે છે બીમાર વ્યક્તિને શાંતિથી સૌથી વધુ જરૂર હોય છે.
સાચું છે. તે તો જોયું છે ને. આજકાલના વા યુવાઓને બાઈકમાં પણ કેવા અવાજ વાળા નખાવે છે. અચાનક એવું અવાજ આવે. કે રસ્તા પર ચાલતો માણસ પણ ફફી જાય છે.
હા એ મોટી ફાઈટ સાયલેન્સર તો આફત છે મને તો એ નથી સમજાતું કે આટલો અવાજ કરીને તેમને શું આનંદ મળતો હશે એનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો સતત અવાજ અવાજમાં રહેવાની લોકોને ગુસ્સો અને ચીડ ચીડિયાપણું વધી જાય છે ઓફિસમાં કે કોલેજમાં પણ જો આજુબાજુ બાંધકામ ચાલતું હોય તો મશીનોની અવાજ આવતો હોય. તો કામમાં મન મન જ નથી લાગતું.
સાચી વાત છે. મારી નાની બેહેન અત્યારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે તે કેતી હતી કે આ અવાજના કારણે તો એકાગ્રતા નથી કરી શકતી. વાંચેલું યાદ રાખવામાં પણ તકલીફ પડે છે વિદ્યાર પ છે.
શું તને લાગે છે કે એ ફક્ત યાદ અ કાયદાથી આ સમસ્યા ઉ ઉકેલાશે સરકારે તો રાત્રે દસ વાગ્યા પછી લોકડાઉન સ્પીકર પર પ્રતિબંધ મૂક્યો જ છે પણ અમલ કોણ કરવા કરાવશે.
મને લાગે છે કે કાયદા કરતા વધુ સ્વજાગૃત જરૂરી છે જો આપણેે કોઈના ઘરે પ્રસંગમાં જઈએ અને જોઈએ કે અવાજ મર્યાદા બહાર છે. તો આપડણે નમ્રતાથી તેને અવાજ ધીમે કરવા વિનંતી કરવી જોઈએ. ઘણી વાર લોકોને ખ્યાલ આવે જ નથી હોતો કે તેમનો અવાજ બીજાને હેરાન કરે છે.
સાચી વાત છે વળી આપણે ઘરમાં પણ ટીવી કે મ્યુઝિક સ્ટ-સિસ્ટમનો અવાજ એટલો જ રાખવો જોઈએ એ કે ફક્ત આપણા રૂમ પૂરતો જ હોય. હા, વૃક્ષો વિશેની વાત તને યાદ છે ને જો આપણે સોસાયટી ની આસપાસ વધુ વૃક્ષો વાવી તો તે અવાજને શોષી લેવાનું કામ કરે છે એટલે જ એ કુદરતી રીતે અવાજ ઓછો થાય છે.
વાહ, આ તો નવી માહિ મળી એટલે જે જૂના જમાનાના શાંત-શાંતિ રહેતી હતી. કારણ કે ચારે બાજુ હરિયાળી રહેતી હતી અત્યારે તો બધે સિસ્ટમના જંગલો સિમેન્ટના જંગલો છે. જે અવાજને અધડાઈ વધુ ગુંજતો ગુંજતો કરે છે.
બિલકુલ. આપણે આપણી કોલેજમાં પણ આ વિષય પર એક નાનું અભિયાન ચા ચલાવી શકીએ, શાંત ગુજરાત સ્વસ્થ ગુજરાત, જેવું કંઈક.
ચોક્કસ. હું તને આમાં પૂરો સાથ આપીશ. ચાલો આ અવાજ ના પ્રદૂષણ સામે લડવા માટે આપણે નાના-નાના પગલા ભરીએ. મારું ચા પૂરી થઈ ગઈ છે અને હવે મને થોડું સારું લાગે છે.
સરસ ચાલ ત્યારે આપડે સાંજે ફરી મળીશું. અને કેમ ની વિશે વધુ પ્લાનિંગ કરીશું. આ સાચી વાત છે. ભલે એ ગણેશ ચતુર્થી હોય, નવરાત્રી હોય, કે દિવાળી હોય, આપણને લાગે જ છે કે જેટલા મોટા અવાજ એટલી ભક્તિ કે આનંદ વધુ, પણ હકીકતમાં ભક્તિ તો શાંતિમાં હોય છે. મોટા અવાજે વગાડવામાં આવતા ગીતોથી તો માત્ર પ્રદૂષણ કે પ્રદૂષણ જ ફેલાય છે.
બિલકુલ. અને જો કોઈ અવાજ ઓછો કરવાનું કહે તો લોકો કેશે કે તમને અમારા ધર્મ કે આનંદની આડે આવે છે. પણ શું કોઈની આનંદ બીજ જાનો ઊંઘ કે સ્વાસ્થ બગાડીને હોવો જોઈએ?
ના ક્યારેય નહી. આપણે ટેકનોલોજીની વાત કરીએ છે. વિદેશોમાં ઘણા એવા નિયમો છે જ્યાં ગાડીના હોર્નનો અવાજ પણ મર્યાદિત હોવો જોઈએ, અને ત્યાં સાઉન્ડ સાઉન્ડ પૂર્ફ અહ બારીઓ નો ઉપયોગ વધ વધ્યો છે. પણ શું સામાન્ય માણસો આટલો ખર્ચ કરી શકે?
સામાન્ય મધ્યમ વર્ગ માટે એ શક્ય નથી, એટલે જ આપણેે પાયના તરે ફેરફાર લાવવા પડે. મને લાગે છે કે શાળાઓમાં જ બાળકોને આ શીખડાવું જોઈએ કે જો નાનું બાળક ઘરે જ જોઈએ. જોઈને પપ્પ ને કેસે કે પપ્પા બિન જરૂરી હોર્ન ના વગાડો તો તેની અસર વધુ થશે.
ઉત્તમ વિચાર છે. બાળકો જ સાચા જ ચેન્જ મ મેકર્સ બની શકે છે. બીજી એક વાત, ઓ ઔધોગિક વિસ્તારો વિશે વિચાર્યું છે કે ત્યાં કામ કરતા મજૂરો આખો દિવસ મશીનોના અવાજમાં રહે છે. તેમને કામના પહેરવા માટે ઈયર પ્લગર્સ આપવામાં ફરજીિયાત હોવા જોઈએ.
હા મેં તો જોયું છે કે ઘણા ફેક્ટરી નન માલિક કે આ બાબતે બેદરકારી હોય છે. પરિણામમાં ચાલીસ પચાસ વર્ષની ઉંમરે પહોચતા સુધી તો એ વિચારના મજૂરોનો સાંભ ભળવાની શક્તિ અડધી થઈ ગઈ જાય છે. પણ આ પણ એક પ્રકારનું શોષણ થે.
સાચું છે. મને લાગે છે કે આપણે સોશિયલ મીડ ડિયા નો પણ ઉપયોગ કરવો જ જોઈએ. આપણે ટૂંક વિડિયો બનાવી શકીએ છે, જેમાં બતાવવામાં આવે કે અવાજનું પ્રદુષણ પક્ષીઓ પર કેવી અસર કરે છે. પ પક્ષીઓ બિચારા ગભરાઈને પોતાના માળામાં માળા છોડી દે છે.
ચોક્કસ. શાંતિનું મહત્ત્વ તો સમજાવ તી નાની-નાની વાર્તા પણ મૂકી શકાય. મને ગૌરવ છે કે આપણે આટલા મહત્વનો વિષય પર ચર્ચા કરી રહ્યા છી. અત્યાર સુધી તો હું પણ આની સામાન્ય ગણ ગણતી હતી. પણ હવે સમજાય છે કે આ ધીમું ઝેર છે.
હા અને આ ઝેર ને આપણે દુર દૂરૂ કરવાનું છે. એ ચાલ હવે મોડું થાય છે. પણ આ વિષય પર આપણું કામ ચાલુ રહેશે. કાલે કોલેજમાં આપણે પ્રિન્સિપાલ સર સાથે આ વિષય પર વાત કરીશું.
હા જરૂરથી.
કાલે રાત્રે મેં થોડું રિસ સર્ચ કર્યું તને ખબર છે કે રેહણાંક વિસ્તારમાં આ અવાજની મર્યાદા કેટલી હોવી જોઈએ? દિવસે પચપન ડેબીબલ અને માત્ર પિસ્તાલીસ ડેબીબલ.
ઓહ, શું વાત કરે છે! પિસ્તાલીસ ડેબી ડેસિબલ તો બોવ ઓછું કહેવાય આપણા ત્યાં તો લગ્નના ફટાકડા અને ડીજે સો સો ડેસિબલને પણ પણ પા પાર કરી જાય છે આ તો સીધું ફાયદાનુ ઉપલ ઉલ્લંઘન જ છે ને
હા બિલકુલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આ નિયમો છે પણ સમસ્યા એ છે કે સામાન્ય લોકો આ ડેબ ડેસીબલ વિશે કઈ ખબર જ નથી તેમને લાગે છે કે જ્યાં સુધી પોલીસ આવીને બંધ ન કરાવે ત્યાં સુધી બહુ બધું બરાબર છે.
એટલે જ આપણે અવાજ માપ અ માપવાના સાધનો વિશે લોકોને જણાવવું જોઈએ આજકાલ તો મોબાઈલ એપમાં પણ સાઉન્ડ મીટર આવે જ છે જો લોકો પોતે જ માપી શકે કે આવાજ એટલી વધી ગયો છે તો કદાચ તેઓ સાવચેત થાય.
સાચું છે. પણ મેં જોયું છે કે લોકો ફરિયાદ કરતા ડરે છે પાડોશી સાથે સંબંધ બગડશે એ બીકે લોકો સહન કરી લે છે પણ તેઓ એ નથી સમજાતા સમજ કે આ સહન કરવાથી તેમના પોતાના સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
તારી વાત સાચી છે એટલે જ આપણને એક ઓનલાઈન પોર્ટલ કે હેલ્પલાઈન નંબર વિશે જાગૃતતિ લાવવી જોઈએ જ્યાં લોકો ગુપ્ત રીતે ફરિયાદ કરી શકે જ્યાં દંડ ભરવો પડશે ત્યાં જ લોકો નિયમો પાડશે. ભય વિના પ્રતિ નથી જેવી વાત આ તો
હ હ હ. હા એ તો છે પણ આપ આપણે પોઝિટિવ ભાષા પણ જોવા જોઈએ ને તે જોયું છે કે અમુક સોસાયટીમાં હવે સાયલેન્ટ સે સેલિબ્રેશન ના કોન્સેપ્ટ આવ્યા છે લોકો હેન્ડફોન પહેરીને ગરબા રમે અથવા શાંતિથી દીવા પ્રગ ટાવીને ઉત્સવ ઉજવે.
વાહ એ તો બહુ સરસ વિચાર છે ટેકનોલોજીનો આવો ઉપયોગ ખરેખર પ્રસન્નીય છે વળી, આપણે રસ્તાઓ પર ગ્રીન બેલ્ટ બન બનાવવાની પણ જરૂર છે ઘટાદાર વૃક્ષ અવાજ અ અવાજને દસથી પંદર ડેસિબલ સુધી ઘટાડી દે શકે છે.
જે હોસ્પિટલો કે શાળાઓ છે, ત્યાં ડબલ લેઝિક વાળી બારીઓ હોવી જોઈએ જે થી બહાર નું ઘોઘાટ અંદર ના આવે, જોકે આ મોઘું છે. પણ લાંબે ગાળે ફાયદેકારક છે.
મને લાગે છે કે આપણી આ ચર્ચા હવે એક પ્રોજેક્ટ રિપોર્ટ જેવી બની ગઈ છે કેમ કે આપણે આ બધ ધા મુદ્દાઓ ભેગા કરીને આપણા અ કલેક્ટર ને એક પાત્ર લખીએ કદાચ આપણા શહેર માટે કંઈક નવું વિ ચારી શકાય.
ચોક્કસ. આ માત્ર વાતો કરવા પૂર તું મર્યાદિત ન રહેવું જોઈએ. આપણે કંઈક ન નક્કી પગલા લેવા જ પડશે ચાલ આજે જ આપણેે પતનું
હા ચોક્કસ આનાથી આપ આપણને પણ સંતોષ થશે કે આપણે પર્યાવરણ માટે કંઈક કર્યું. શાંતિ કે માત્ર લકજરી નહીં, પણ આપણનો અધિકાર છે.
હા, આ તો આપણો અધિકાર છે. તે જ.
સારું, સારું. ચાલ આપડે રાત્રે.
હા.